આપડો કોલ ઓટો કટ થઈ ગયો હતો?
હા ઓટોકટ થયો. તો તમારે ક્યાંય સબમિટ થયું છે આ કોલ?
આ એક કોલ સબમિટ થઈ ગયો છે મારે. મારે તો બધે કોલ બાકી જ છે હજી.
બાકી તો મારે બી છે. મારું તો હજી તમને કર્યું તો એક જ થઈ પણ મારે તો બતાવવો નહી. કે ના કોલ પૂરીથી હતી કે સેકન્ડ થયા છે તમારે ઓર મારે?
નહી તમારે ન બતાડેને. હું કરું કોલ તો મારે બતાવે કેટલી સેકન્ડ વાત થઈ છે એમ. સો એસી નો રેશિયો આપેલો સો એસી નો રેશિયો છે ને એમ કે હુ. કોલ કરું તો મારા સેકન્ડ બતાવે અને મને શું મળે તો તમને હેંસી મળે એમ
તો હવે હવે હું કરું તમે
હા કોલપુરોોછી છે, પછી તમે કરો
આ કોણ તો વાતો થઈ, તો તો મારે વણવાનનું છે, નાના બાળકોને
એવું છે.
હા હું ટ્યુશન લઈ છુ. ના ના ભલ કોુ નને પડાવું છું બનાવું છુ.
ભણાવો છો.
હા, ટ્યુશન
શિવશન કરાવ છે.
હા, ટ્યુશન કરવા હ મેં ઓ આવ
તો પછી હુ કટ કરી દઈશ તો પછી મારા કોલ ગણાય જશે ને રિજેક્ટ થઈ જશે એટલે એમ છે, પાછું
રિજેક્ટ તો ના થશે આ ના જેટલા સેકન્ડ થશે ને તો વો આના આમાંસથી ના જોડાઈ, જશે
એવું છે, હા હા તો કટ કરીને તમે કરો
કરી કે કે મને બી ખબર પડે ને કે આ પ્રોસેસ ચાલુ છે મારું કે ના ચાલુ છે.
બ ઈ બતાવે છે, આપડે તમે પ્રોફાાઈલમાં જઈને જરેટ રિપોર્ટ કરો ને એમાં બતાવે છેમે તમે સામે વાળા કેટલી વાત કરી છે. ત તમારી ઇફેક્ટિવ કોલ તમારો બતાવે એમ તમે કેટલીિટ વાત કરી છેને.
તો હુ, કરું તમે અરે પાછળ કરું પાછળ કરો એક મા એક જ વાર